હલો!
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં કામ પતી ગયું સવાર નું?
ના હજી ચાલુ જ છે બાળકો ને સ્કૂલ મોકલ્યા, ને હવે ઘરનું કામ કરવાનું.
સાચી વાત
બીજું બોલો?
બિજુ બસ કશું નથી નાના નાના છોકરાઓના પણ સ્કૂલ માં બધું શીખવાસે સા સચ અને જૂઠ નો મહત્વ અને આ ખુબ સરસ છે.
હા એ જીવનમાં બહુ મહત્વની વસ્તુ છે. કે સાચું અને જીઠ્ઠું એની ઓળખ કોણ શીખવાડતું હોય છે પેલા મા-બાપ કારણ કે બાળકો માટે પહેલું શિક્ષણ પોતાના ઘરનું વાતાવરણ હોય છે પોતાના મા બાપ હોય છે પછી સ્કૂલમાં હોય છે. એટલે કેહવત છે ને? વિદ્યાર્થી નો પહેલો શિક્ષક એ માતા પિતા હોય છે. ત્યાંની જે પ્રેરણા અપેક્ષા એ બધી વાતો હોય છે ને બાળકો સૌથી પહેલાં શીખતા હોય. હોય છે. એમને સચ અને જૂઠ એ પોતાના ઘરમાંથી જ સંસ્કાર મળે છે. કે જૂઠું બોલવું કે સાચું બોલવું કારણ કે હંમેશા જીવનમાં સત્ય બોલવું જોઈએ કારણ કે સત્યની અપેક્ષા કોઈ જ કરી શકતું નથી. આપડે જયારે સત્ય અને સાચું બોલતા હોઈએ છીએ ને એટલે આપડી વાતનો આપણને જોડે પુરાવો હોય છે. એના જોડે કોઈ સબૂત આપવાનું આપણને જરૂર હોતી નથી. અને જયારે આપણે જુઠ્ઠું બોલતા હોઈએ છિએ ત્યારે આપણે કેટલા બધા એવા પુરાવા રજૂ કરવા પડે છે કે આમ હતું તેમ હતું આવી રીતે હતું આ માટે કર્યું તું મેં આવું નથી કર્યું? અને સાચું બોલતા હોઈએ છિએ એના માટે કોઈ પણ પુરાવાની જરૂર નથી. સત્ય બોલવાના પાછળ બાળક હંમેશા આગળ વધશે ક્યારેક મતલબ ખોટા અને ખરાબ માર્ગ પાછળ દોરાઈ જશે નહી કારણ કે જીવનમાં સત્ય એટલે સાચી વસ્તુનો જ સાથ આપશે. કોઈ પણ ગલત વસ્તુને સાથ આપશે નહી
સાચી વાત અને સસ્તીઓનોો માર્ગ કઠિન હોય. હોઈ શકે પણ આ હંમેશા બીજે તરફ જ લાય
હા સત્યોનોો માર્ગ જે હોય છે કઠિન હોય છે અઘરો હોય છે. પણ એ વિજય આપણને સફળતાની તરફ લઈ જાય છે. અને અંધકારમાં આપણને ધકલી દેતો નથી. કારણ કે ખરાબ રસ્તો હોય છે ને એ અંધકાર અને ખાડામાં આપણને ધકેલી દેતો હોય છે એના પછી આપણનું જીવન નું સર્વનાશ થઈ જતું હોય છે
સાચી વાત અને આ જ કારણ શાસ્ત્રોમાં કહ્યું છે કે સત્યમ જયતે અર્થાત સત્યની જ વિજય થાય છે
હા એટલે કથામાં પણ કયું છે ને કે હંમેશા સત્યની જીત થાય છે સત્યની વિજેત કારણ કે જૂઠા માણસોનું જૂઠ ક્યાં સુધી એનો કોક ના દિવસ કોક પાપનો ગડો જયારે ભરાય ને ત્યારે ફૂટે એટલે પોચે સર્વનાશ થાય છે આકાલ ની દ્રષ્ટિ ઊભી થતી હોય છે કારણ કે સત્ય હોય છે સત્યનો કોઈ દિવસ વિનાશ શક્ય નથી અને અસત્ય જુઠ્ઠાનો છલ કપટની આની જિંદગી માં કોઈ મતલબ નથી છલ કપટ થી જીવેલું એ આપણને ગમે ત્યારે અંધકારની દ્રષ્ટિએ ખાડામાં ધકેલતો હોય છે આપણ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકતો નથી
સાચી વાત સાચી વાત અને સત્ય નો માર્ગ કઠિન હોય છે કે પણ એને કેમ કે સત્ય એને જૂટ જીવન ના બે અલગ અલગ માર્ગ છે સત્ય નુ માર્ગ મુશ્કેલ હોય છે પણ સમાન વિશ્વાસ અને શાંતિ આપે છે
હા એજ ને અ સત્ય નો માર્ગ જે કઠિન હોય છે પણ આપણના મનને શાંતિ આપ રહે છે કોઈનો આપણને ડર રહેતો નથી કે આપણી ચોરી પકડાઈ જશે તો આપડણે આવું કર્યું હતું તો આના માટે આપણે આવું કરવું પડશે તો એ બધું જૂઠ બોલવાના પાછળના કારણો છે સત્ય માં અવતું સોચવાની આપણે માનસિક દ્રષ્ટિ કોઈ જરૂર હોતી નથી
સાચી વાત અ બીજી બાજુ જૂટ થોડી વાર માટે ફાયદા આપી શકે પણ નહી અ તે એ વ્યક્તિને મુશ્કેલ અને અપમાન તરફ લઇ જાય છે
હા થોડી વાર મનથી શાંતિ આપે પણ એ પછી એનું જીવન કોઈ મહત્વ નથી આપણેે જૂઠ બોલવું એ મતલબ આપણા સંસ્કારોને આપડણે ગમે એવું જૂઠ બોલો કરો એ બધા આપણા માન પાપના સંસ્કારોર ઉપર એની અસર પડતી હોય છે માણસો શું બોલતા હોય છે કે મતલબ એના મા બાપે આવું શીખવાડ્યું કોઈ આવું બધું ના મળતો હોય કે છોકરો આવો થયો ક છોકરી આવી થઈ કે
સાચી વાત અને બાલપણ થી જ
બોલતા હોય એટલે આપણો વિશ્વાસ હર કોઈ માણસ કરતું હોય અને આપણે રોજ સાું બોલતા હોય અને એક દિવસ આપણે સાચું બોલીએ તો આપણો વિશ્વાસ કોઈ જ કરતું નથી એ ખબર છે આ તો જૂઠો માણસ છે એની તો આવું જોઈએ નહી એ જૂઠું જ બોલશે કારણ કે જૂઠા માણસ જે એક દિવસ સત્ય પણ બોલી જાય ને તો પણ આનો વિશ્વાસ માણસ કરતું નથી. ત્યારે એના કઠિન પરિસ્થિતિ વિપરીત પરિસ્થિતિ માં એ એની જિંદગી જીવન ટૂંકાઈ જાય છે
સાચી વાત અને બાળપણથી જ માતા પિતા અને શિક્ષક આપણે તે બોલવાનું શીખવાડે છે કારણ કે સચ્ચાઈ સાર ચરિત્રનો પાયો છે જે વ્યક્તિ હંમેશા શક્તિ બોલે છે ને તે સમાજમાં વિશ્વાસ પાત્ર બને છે
હ અને જૂઠા ઠઠેરાનો જે નફટ માણસો હોય છે. એનો વિશ્વાસ માણસ જલ્દી થી કરતા નથી. એનામાં સમાજમાં પણ એનો હોદ્દો નીચો જ હોય છે. ને સાચું બોલવા અને માણસ ને હજી આદર સન્માન મળતો હોય ને એ જે જૂઠા બોલે એ માણસને એ આદર સન્માન ક્યારે જીવનમાં પ્રાપ્ત થતો નથી.
સ શ વા ને ઇતિહાસમાં મહાન ઘણા મહાન વ્યક્તિઓના વ્યક્તિઓ સત્યનો માર્ગ અપનાવ્યો છે તેમને અનેક કઠિનાઈઓમાં સામનો કર્યો. પણ સત્યનો સાથ ક્યારે છોડ્યો નથી આથી આપણે શ વા મળે છે કે સચ્ચાઈ ક્યારે હારથી નથી.
હા એમું મંજૂર હતી પણ એમને જૂથું બોલવું એ મંજૂર નતું.
હમ સાચી વાત
એટલે જૂઠું બોલવું એમને ક્યારેય મંજૂર નતું. એટલે માટે જ ને જે આગળના જે બધા માણસો છે એમને સત્યની રા જોઈ સત્ય ના તરફ એ લોકો દોહરાયા એમને છલ કપટ એમના મનમાં નથી અને જેને જેને છલ. કપટ કરે ને એમનો ઇતિહાસ જોઈ લો એમનો વિનાશ સર્વનાશ જ છે એમનું જીવન.
સાચી બઉુ સરસ વાતથી અને જૂઠ બોલતાથી વ્યક્તિને એક જૂઠ છૂપવા માટે બીજું જૂઠ બોલવું પડે છે. આ રીતે જૂથના જાઓ બધાો જાય છે અને એક દિવસ સત્ય બધા સામે આવે છે ને ત્યારે વિશ્વાસ તૂટી જાય છેમ. અ પાછો અ મળવા ખુબ મુશ્કેલ બને છે.
હા એટલે એ એક જૂઠ કેહેવાય છે ને એ એક જૂઠ ના પાછળ એક જૂઠ અને એક ચોરી છુપાવાના પાછળ. સો જૂઠ બોલવા પડે છે કેટલા સો જૂઠ એક જૂઠ ના પાછળ આપડે વારંવાર જૂઠ બોલ. જ રહીએ બોલતા જ રહીએ પણ જારે સોજૂઠ પાછળ પણ એક સત્ય જયારે સામને આવે છે ને ત્યારે એ પાપ આપનો ઘડો ભરાય છે ત્યારે જીવનનો નાશ થઈ જાય છે આપડી જિંદગી અસ્તવ્યસ્ત થઈ જાય છે તમે ક્યારેક તો એને આપણા ઘરનું વાતાવરણ પણ બદલાઈ જતું. હોય છે સંબંધ રિશ્તા બધું તૂટી જતું હોય છે.
સાચી વાત
એ રિસ્તા ખરાબ થવાનું પાત્ર શું હોય છે. એક આપડે બે માણસ હોય છે એ લોકોનો રિશ્તાનો. તો જે પાત્ર હોય છે એ સત્ય હોય છે આપડે એક વખત જૂઠ બોલી એટલે એ જૂઠ બોલવાના પાછળ આપણો રિસ્્તો એકદમ ખરાબ થઈ જતોું હોય છે
સાચી વાત અને આજના સમયમાં સોશિયલ મીડિયા પર ઘણી પન મોટી. અ માહિતી ફેલાય છે. અટલે કોઈ પન વાત પર વિશ્વાસ કરતા પેલા એની સચ ચાઈ જરૂર તપાસવી જોઈએ. ખોટી અફવા ફેલાવાની એક પ્રકારની જૂઠી છે.
હહ જૂઠી અફવા ફેલાવી એ કાનૂનની દ્રષ્ટિએ એ અપરાધ છે.
જો એ આવા લોકોને સજા આપવી જોઈએ. એ લોકોને પકડવા જોઈએ અને આપણે એ પ્રત્યેે પ્રે પ્રેરાઈ જવું જોઈએ નહીં.
સાચી વાત
એટલે હંમેશા જીવનમાં સત્ય બોલવું જોઈએ. એ માણસ કોઈ દિવસ પાછો ફરશે નહીં. અને એ જિંદગીમાં ક્યારે પણ મુશ્કીલ થશે પણ અટકશે નહીં એના જીવનમાં કોઈ દિવસ
સાચી વાત અને સત્ય ફક્ત હેલો અવાજ આવે છે?
હા આવે છે?
હા સત્ય ફક્ત બોલવા જો નહીં અ પન જીવનમાં અપનાવાનું પન બહુ જરૂરી છે. પરીક્ષામાં નકલ ન કરવી. કામ ઈમાનદારીથી કરવું, વચન નિભાવનું અને બીજાનું છેતરવું નહી, આ બધું સચ્ચાઈનો ભોગ છે.
હા એ એમાં નકલ કરવી અને ચોરી છુપે આપણે નકલ કરીને પાસ થવું એનાથી આપણું શિક્ષણ પ્રાપ્ત થતું નથી. ડિગ્રી પ્રાપ્ત થાય છે પણ આપણને સચ્ચાઈનું જે શીક શિક્ષણ હોય છે ને એ આપણને આવડતું નથી. સાચા માર્ગ કોનું જે શિક્ષણ આપણને મળતું હોય છે એ આપણને આવડતું નથી. અને આવી રીતે ડિગ્રી પ્રાપ્ત કરેલી એ ક્યારેક ક્યારે અટકે છે.